હા સાંભળ્યો.
શું કરું છું? નિય તું
ચણીયા ચોળી લેવા જવાની છે. તો તમે ફોન કરેલો.
કેમ ચણિયાચોરી લેવા જવું છે.
નવરાત્રી નઈ આવાની.
ઓ એવું છે. મારે બી ચણ્યાચોરી લેવા તો જવું જ છે.
તો કાલ નીકડીયે.
કઈ કઈ લેવા જવું છે? ચણ્યાચોરી.
એ મા ફ્રેન્ડે તો મને લોકેશન એ એને ચણ્યા ચોરી લીધેલી બહુ મસ્ત હતી તો આપણેે તયથી લઈ આવીઈશું.
એવું કરવું છે. સુપર માર્કેટમાં નઈ જવું?
સુપર માટે માર્કેટમાં જ જઈએ કોઈ વાંધો નઈ.
અને કેટલી ચણિયા ચોરી લેવાની તારે?
મારે મારે નક્કી નઈ તો. એક-બે લેલીસ.
એવું છે ને મારી જોડે ગઈ વરસની બહુ પડી છે. હું તો એવું વિચારું છું કે મિસમેચ કરીને આખી એક પેર બનાવી દઉં.
એવું?
હા. તારું શું કેવું?
કર દે. હુંય કર દઉં થાય તો.
બરાબર. કેવું મજામાંને?
બઉ મજામાં. ઓ બસ માં જવાનું બાર કંઈક રામપુરા.
ઘર સાફ કરી દીધું નવરાત્રી છે એટલે.
અલા ના આજે સાંજે કામવારી આવવાની છે એન જો કરી દઈશ.
એવું છે બરાબર બોલો બીજું કઈક નવા જૂની ખરી
ના બીજું કશું નહી.
કેમ બીજું કશું નહી.
હું તો એવું વિચારતી હતી કે આપડે. ઓ પિક્ચરસ વા જઈએ કઈક બાર
કયુ પિક્ચર જોવા જવું છે?
એ તો વિચારવું પડશે ને.
એવું છે. અત્યાર જો ને ધુરંધર ઉતર ઇવેન્ટ આવ્યું છે આપડે જોવા જવું છે
જઈશું થોડા દિવસમાં નવરાત્રી પૂરી થાય ત્યારે જઈશું.
એવું કરવું છે હ શું તે ઉપવાસ કર્યા છે?
ઉપવાસ કરવા તો કરીશ.
આજે આઠમ કરી છે કે નહી કરી?
ના મેં ની કરી. તે કરી?
લે કરવાની હતી પણ પછી ભૂલી ગયું તો મેં તો નાસ્તો કરી લીધો પછી યા દ આયુ મને.
મને કઈ વખત જેવું જ થાય આ ગરો ના ગરો મારે એવું જ થયું મને
શું થયું તું ઘરામાં?
કે ખાવાનું ઉપવાસ હતો સવારમાં બ્રેકફાસ્ટ કરી લીધું.
અરે. એ પછી શું થયું?
પછી તો આવું ગર કે ટોળે જ પડી મને
અચ્છા અને હું શું કેતીતી.
સો
અ આજે પેલું નવરાત્રી છે તો તમે કોઈ જમાડવાના છો?
જમ હા નવ છોકરીઓ આવાની છે.
એવું છે. શું જમવાનું બનાવાના છો?
હમ્મ.
શું જમવાનું બનાવાના છો?
પૂરી શાક ખીર અને દાળ ભાત.
બસ આટલું જ.
બીજું કશું પછી તો બીજું કશું હમણાં વિચારીશું.
બરાબર. ક્યાંથી લાવવાના છે નવો છોક કર તમે.
શું.
ક્યાંથી લાવવાના છો તમે નવ.
હા અમારી સોસાયટી માં પથી.
સારું કેવાય અમાંર જ સોસાયટીમાં તો. છોકરીય નહીં મળતી. જવા દો ને.
એવું. હમ હ.
બાકી ચણ્યા ચોરી આપડે લેવા જઈશું બરાબર.
હમ હમણાં જઈએ પાંચ છ દિવસમાં ના આજે જ જતા ર્યા. કાલ જઈએ.
ના આજે તો તમારે કામ વાળી નહી આવવાની ઘર સ.
હા નહી. કાલે જતા રહીશું.
બરાબર. અને હું શું કેતી તી. આપણે ચણાચોરી જોવા જઈશું. શું ને તો સે માર્કેટમાં પેલા ફરીશું કેમ કે ગઈ વખતે છે ને.
હા ઘરનો સામાન રહી ગયો હતો. બીજા કોઈને પૂછી જો લેવાની હોય તો લઈ જઈશુ.
એવું કરવું છે. સારું છે ને મારે બેન ને પૂછી. જો એને આવું હોય તો.
હમ.
બોલ બીજું શું કરે તું.
હું બસ ઘરે બેઠી છું.
કેમ ઘરે આજે.
એ ના પેલું આજે જમવાડવાનું છે ને સાંજે ઘર સાફ કરવાનું પછી ઘર સાફ થઈ જાય ને ચાર વાગે ત્યારે અમને છોકરીને બોલાવાની.
અચ્છા એવું છે.
હમ.
બરાબર છોકરીને બોલાવું તો એમના પગ પગ ધોજે પાછી.
હ હ તો ધોઇ એૈસા જ ને.
હમ અને એ પાણીને શું કેવાય.
તુલસ ના તલસ કઈ.
તુલસીમ તો ના રેડાયેલી.
તો.
કોઈ કુંડામાં રેડ દેવાનું.
રેડ દઈશ. તું આજે જમાડવાની છું.
હા હ પણ મને છોકરીઓ નહી મળતી જા તેને.
કેટલી છે.
મારે તો હજુ બે ત્રણ થઈ છે ખાલી.
મ હેત્રણા જ.
તો જોને સોસાયટીની છોકરીઓ જ નહી ને
એવું તો બાજુ વાળા સોસાયટીને જમાડવાનું છે કોઈ?
એ તો પછી પૂછવા જવું પડે.
તો પૂ અગર થાય ને તો પૂછી જોજે ના જમાડવાનું હોય તો તો અહીંથી કોઈ છોકરીઓ લાઇ દેજે.
એ તેવું જ કરવું છે.
હમ
પછી જોને નકોડા ઉપવાસ બી રાખવાના છે ને કાલ નોમ છે.
હમ. તો નવરાત્રી માં ગરબા ગાવા કઈ જવું છે? હાર્ટ કિલો કે પ્રાપ્તિમ?
આપણે તો પ્રાપ્તિ મહેતામાં જ જઈશું.
હમ પ્રાપ્તિમાં જ
તાર પાસનું કઈ સેટિંગ થાય એવું છે?
થઈ જશે.
તો જોને સેજ છ પાંચ છ પાસનું સેટિંગ કરી આલને
કર દઈશ.
પાકું ને?
પાકું કર દઈશ.
કેટલામ પડશે?
એ બધું જોવું પડશે હહ ખબર નહીં.
સજ મફત ત્યાં મલે તો જોને
જો હમણાં જો હહ
હમ બોલ બીજું કશુંએ? આય તો ઘેર
આઈસ હમણાં આજે જમાડવાનું એટલે આજે તો નહી અવાય કાલે ચણ્યા ચોટી લઇને તારે ઘરે થોડી વાર બેહીશ.
એવું છે કાલે જ જવું છે? ચણીયા ચોળી લેવા કાલ તો મારે જવાનું છે અલી જોબ પર.
તો પરમ દિવસ જઈએ તાર તન જેમ મેનેજ થઈ એમ
આ વીકમાં તો નહીં મેળ પડે કેમ કે પછી મારા માસી ના ઘરે ફંક્શન છે ને તો મારે ત્યાં એ જવાનું છે.
તો એક કામ કરું તું તું તારી સાઈઝ જેટલા કોઈ કપડાનો ફોટો મોકલી દે હું લેતાઈશ.
ના એવું તો ના મજા આવે. નેક્સ્ટ વીકમાં રાખીએ આપડે
હમ નેક્સ્ટ વીક જઈશું.
બરાબર. રેવા આય તારે ઘેર
હા આઈસ પેલે તું હોય પછી.
મારે તો હવે જો વેકેશન નહી પડવાનું. રજાઓ તો નહીં મળે.
એક તો અમારે સાયન્સ એક્ઝિબિશન આવાનું છે.
ક્યારે છે સાયન્સ એક્ઝિબિશન?
મારા હમ છ તારીખે છે.
છ તારીખે છે? એ દિવસ તો અ તાર પેલો દિવસ નહી?
ના છ તારીખે સાયન્સ એક્ઝિબિશન
એવું છે?
હમ
આહા
પછી મેમાં પાછી રજા.
અચ્છા.
તણ મા જોડે રહેવું છે? એક્ઝિબિશન માં.
ચાલ તો આપડે પાર્ટિસિપેટ કરીએ.
હા હું જિયા, જીયાને રાખવી છે?
હ એને ભી લઈ લેશું.
તો તું, જિયા અને હું.
આપડે ત્રણ જણા?
હમ બસ બીજું કોઈને રાખવું હોય તો જોઈએ.
જોઈએ કોકને રહેવું હોય તો પૂછી જોઈશું ગ્રુપ
હમ પલી મીસ્ટીને પૂછી જઈશુ.
એવું છે. ના નહી રાખવી એ તો બહુ ચોપલી છે.
બો માથું ખાઈ જાય.
તો જો ને
હમ તો પછી, પછી કરો આવું કામ વાળી આવતી જશે.
ના ના ઉભી રે, ઉભી રે
શું થયું?
એક વાત કેવી તી.
શું બોલ?
હા છે, ને અહીંયા અમારા નડિયાદમાં એક ચણિયા ચોરી વાળા ભાઈ છે.
હા તો?
તો એવું કેતા હતા. કે મે પેલા તમા તમારે જો માર જોડે ચણ ચોળી સીવડાવી હોય? તો તમારે મેં પેલા મને આલી દેવી પડે.
હા જોઈએ.
અને હું શું કેતી હતી. અરે સારું કરે છે. મારા એક ભાભી છે, ને એમને તહીં આગળ સીવડાયું હતું.
હમ તો જ એ તિયા
અને તું એક કામ કર ને પિંક ડ્રેસ પરથી કપડા શોધી રાખજે.
શોધી રાખીશ.
એટલે એમાં મેં છે. ને મેં ઘણી બધી જોઈ છે, એક રેડ કલરની મેં જોઈતી ને એટલી મસ્ત થતી ને
હમ આપડે એજ લઈ લઈેશું.
પણ એ તો સીવડાવી પડશે ને!
બહુ વાર લાગશે શીવતા કેટલા દિવસ લાગશે?
અ એ તો હજુ તો નવરાત્રી ને વાર છે, ને એટલે વાંધો ના આવે, પણ આપણને એવું મ મટરિયલ બી મળવું જોઈએ ને!
કયું લેવું છે સિલ્ક લેવું છે કે કોટન?
સિલ્ક ના એ તો કઈક લહેરય્યું હતું લઈ.
તો એ લઈ લઈ જે હોય એ‌ ચાલશે.
હમ હમ. બોલ બીજું શું લાય છો? છોકરીઓ માટે ગિફ્ટ
ગિફ્ટ હું એક નાનું પર્સ અને ડાર્ક ફેન્ટસિ લાઈ છું.
ઓહ હ હ મસ્ત કેટલામ પડ્યું બધું?
બધું એ બધું હમ.